સંંદીપ.
હા, ભાઈ.
સંદીપ યાર આજકાલ ભારતાના વિકાસની ઘણી ચર્ચા છે.
હા, સાચી વાત છે. કેમ છું થવું?
હ, સોશિયલ મીડિયા પર ઘણા લોકો કે છે. કે દેશમાં વિકાસ થયો જે નથી.
લોકો માં આવા બસેને લેની ઘડી અલગ અલગ રાય છે. તું શું છો? વિચારેે છે.
મન પણ એ સમજતું નથી, ખરેખર ભારત આગળ વધી રહ્યો છે.
જો પહેલા એ સમજે કે, વિકાસ નો અર્થ ફક્ત રોડ અને બિલ્ડિંગ નથી.
એટલે
વિકાસમાં શિક્ષા, સ્વાસ્થ્ય, ટેકનોલોજી, ઉદ્યોગ. અને રોજગાર બધું માં આવે છે.
હા, આ જ તો સાચી વાત છે‌.
ભારતે ડિજિટલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.
યુ. પી. આઈ ની વાત કરે છે, બધા એટલી મોટી વાત છે.
બિલકુલ, આજે નાની દુકાનથી લઈને, મોટા મોડલ સુધી મોબાઈલથી પેમેન્ટ થઈ જાય છે.
એટલે કેશ રાખવાની જરૂર ઓછી થઈ ગઈ.
હા, અને ટ્રાન્ઝેક્શન પણ વધારે. પારદર્શક બન્યા છે.
પણ રોજગારની સમસ્યા તો હજી જ ને.
હા, એ બધો મહત્વ નું છે, વસ્તી. વસ્તી વધારો હોવાથી, રોજ રોજગારની માંગ પણ ઘડી છે.
તો યુવાનોએ શું કરવું જોઈએ?
ફક્ત ડિગ્રી નહીં, સ્કિલ્સ પર ધ્યાન આપનું જોઈએ.
કેવી સ્કીિલ્સ?
એ. આઈ, ડેટા સાયન્સ, સાઈબર સિક્યુરિટી, રોબોટિક્સ. અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જે છે, સ્કિલ્સ.
વારતાના સ્ટાર્ટઅપ્સ વિશે પણ ઘણું. સાંભરવા મળે છે.
હા, આજે ભારત દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માંથી એક છે.
એટલે યુવાનો માટે નવી તક વધી રહી છે.
હા બિલકુલ સાચી વાત છે.
તણી ખેતીના ક્ષેત્રમાં શું સુધાર આવ્યા છે?
સ્માાર્ટ ફાર્મિંગ ડ્રોન અને આધુનિક મશીનોથી ઉત્પાદનમાં વધારો થયો છે.
આને
ચંદ્રયાન અને આ રીતે બેસનતી ભારતનું નામ દુનિયાભરમાં પ્રસિદ્ધ થયું છે.
આ સાંભળી ના ઘણો ગર્વ થાય છે.
મને પડપડ હજી શિક્ષા અને સ્વાસ્થ્યમાં ઘણું કામ કરવાનું બાકી છે.
ટ્રાફિક અને પ્રદૂષણ પણ મોટી સમસ્યા છે.
હા વિકાસ સાથે પર્યાવરણ નું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે.
તને શું લાગે છે, હજાર ત્રીસ સુધી ભારત કેવા શું?
મને લાગે છે, ભારત દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં તી બનશે
અને યુવાનો એ પણ નોકરી શોધવા કરતા રોજકા આપનારા
બિલકુલ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચર દેશનું ભવિષ્ય બદલી શકે છે. મને પણ આનંદ થયો દેશ વિશેષ ચર્ચા કરવી હંમેશા સારું લાગે છે.